શ કેવો શું કર રહ્યા? હાલના ઘરના બટા સારા છે ને?
હા હું મજામાં છું મારા પરિવાર વાળા પણ બધા મજામાં છે તમે કેમ છો તમારા, પરિવાર વાળા બધા મજામાં છે ને?
હા એકદમ મજામાં છે પરંતુ હાલમાં જે કમોસમી વરસાદ પડી રહ્યો છે તેના વિશેે હું વાત કરવા માંગુ છું તમારે વાસે શું કમોસમી વરસાદ પડ્યો છે?
પડે છે તેને કારણે, ઘણું બધું નુકસાન પણ થયું છે, પાકમાં અને ઘણા બધા રીતે અસર થઈ છે તમારે અહીંયા કોઈ અસર એવી થઈ છે?
હા પાણીના લીધે હમણાં જે વાતાવરણ પડ્યું તેના લીધે ઘણો બધો વરસાદ પડ્યો અને અમે જે કેરીનો પાક લે છે, તે પણ થોડો ઘણો નાશ થયો છે, પરંતુ પાણી એ ખૂબ જ જરૂરી બાબત છે, એટલે અમે એને જે દોષ પણ થયો હતો નથી અને મા માનવીને જે પ્રદુષણ છે તેના કારણે થયું છે, અને પાણી એ બચાવવું ખૂબ જ જરૂરી છે, અને તમે શું છે તમે જે ખેતીને એવું કરો છો તે એમાં પાણી ક્યાંથી મૂકો છો અને કેવી રીતના પાણીનો ઉપયોગ કરો?
અમારે અહં જો ખેતી છે તે ખેતીને ખાસ કરીને અમા માટે ખેતરના બાજુમાં એક મોટરમાં નખાવી છે, એ મોટર તે અમારા ગામની નહેર નહેર છે, એટલે નહેરનું પાણી અમારા મોટર ના નીચે લાગી ગયું છે, એ ત્યાંથી અમને પાણી પૂરતું મળી રહે છે અને બારે માસ મળી રહે છે જેથી કરીને અમારો પાક સારી રીતે થાય છે અને તેને ખાસ કરીને જો આંબા હોય છે આંબામાં તો ડાયરેક આપણે થળીઓમાં પાણી મૂકી દેવામાં આવે એટલે તેમાં તો ખરી ખાસ એવી કોઈ જરૂરત પડતી નથી બીજું આગળ કોઈ નાના પાક લીએ તેમાં અમેક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ જેથી કરીને, પાણીનો જેટ જોઈ શકીએ એટલો ઓછામાં ઓછો બગાડ થાય અને, પાણીનો આપણે બગાડ અટાવી શકીએ.
હા તમા મારી વાત એકદમ સાચી છે અને આપણે જોવા જઈએ તો આમ સૂત્રો ન આપડણે પાણી બચાવવું જ જોઈએ એ ખુબ જ જરૂરી છે એના માટે આપણે ઘણા સૂત્રો નો પણ ઉપયોગ કરીએ છીએ કારણ કે જેમ કે જળ એ જીવન છે જળ વિનાનું જીવન એ આમ સારું હોતું નથી જળ ના જીવન સંભવ જ નથી, એટલે પાણીનો ઉપયોગ તો ઘરે ઘરે પણ રહે જ છે, આપડી ઘરે પણ મમ્મી લોકો જે મમ્મી કે પપ્પા જે રસોઈ બનાવે ત્યારે પણ પાણીની જરૂર હોય છે, ખેતીમાં જાણીની જરૂર હોય છે અને આપડે કોઈ દુકાન કે કોઈ રેસ્ટોરન્ટ ચાલતું હોય, ત્યાં પણ પાણીની જરૂર હોય છે. એટલે પાણી એ માનવીની મૂળભૂત જરૂિયાતોમાં આવે છે, પાણી વગર તો જીવી શકાતો નથી, અને અમારે ત્યાં પણ ખેતી થાય છે અને અમારે ત્યાં તો શું છે અમારા બાજુમાં નદી પણ છે, અને એના અમુક અમુક ભાગમાં નદીઓ ન પાણી પણ મળી રહે છે અને, તળાની પણ સુવિધા છે એટલે અમારે અહીં પાણી તો ખુબ જ સારી રીતે મળ્યું છે, પરંતુ કોઈ એક વાર અમારે ત્યાં કચરો નાખવામાં આવે છે જેને કારણે પાણી પ્રદુષણ થાય છે, અને અમને ઘણું બધું નુકસાન પણ થાય છે, તો અરે ત્યાં શું તમે જે પાણી ર ઉપયોગ કરો છો, તેમાં કોઈ કોઈ એક વાર કચરો નાખવામાં આવ્યો છે કે પ્રદુષણ થયું છે? પાણી નું.
અમારે જે પાણી આવે છે પીવાનું પાણી બી આવે છે તે બ મોટર દ્વારા જ આવે છે, અને તે સારું જેવું જ આવે છે અને આજુબાજુ કોઈ ફેક્ટરી બી નથી, એટલે પાણીમાં એવું ખાસ એવું પ્રદુષણ થતું નથી, અને પહેલા એક ફેક્ટરી હતી જેના કારણે પાણીમાં પ્રદુષણ થતું હતું. તે અ સાથે મળીને બધાએ કલેક્ટરને અરજી રાખી હતી કે આ આ કંપની દ્વારા ફેક્ટરી દ્વારા અમને પાણીમાં ખુબ જ ખરાબ પ્રદુષણ થતું છે અને, પીવાલાયક પાણી બતું નથી, ત્યારબદ તે ફેક્ટરી બંધ કરી દેવામાં આવી એટલે હાલમાં તો પાણી સ્વચ્છ છે અને પીવા લાયક છે, અને તેનો ઉપયોગ પણ અમે સાચવીને કરએ છ, છેએ મા લું પીવાનું પાણી હોય, અથવા વાસણ ઘસે અથવા ગર્ભ વપરાશ જે પણ પાણી હોય તેને આપણે બીજી વખત અથવા કોઈ છોડવા હોય છોડવામાં નાખી દેવામાં આવે. અથવા કોઈ બી જગ્યા ઉપયોગ કરવામાં આવે જેથી કરીને તે પાણીનો વ્યય નહી થાય અને જેટલું હો શકે એટલું પાણીનો બચાવ કરીએ છે.
હા તમારી વાત એકદમ સાચી છે પાણીનો બચાવ કરવો એ ખુબ જ જરૂરી છે, મેં કીધું ત આપણે કોઈ પણ ખેતી પણ કરીએ છીએ તો પાણીની જરૂર તો રહેવાની જ છે, અને પાણીમાં એક વખત અમારે અંયા એવો બ બન્યું હતો, કે વરસાદ ન એટલે એક વર્ષ આખો વરસાદ આવે. ત્યારે અમારે જે નદી પર સટાય છે મે જણાવી, રહ અને જે તળાવ પણ છે તે્યામાં પણ પાણી અછત આવી અછત થઈ ગઈ હતી, અને અમારે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેમકે અમારે જે શાકભાજી હતી તે પણ નાશ પામી હતી, એના માટે અમે ઘણા બધા પૈસા સગા સંબંધીઓથી માંગ્યા હતા, અને અમુક લોન પણ લીધી હતી, ખેતી માટે એમાં પણ અમારે ભરવા માટે પૈસા નહી રહ્યા હતા, ત્યારે અમે સરકાર પણ માંગણી કરી હતી કે, અમને ઘણી સહાય કરે અમ જે કોર્ટ તેને સહાય કરે અને ફોર્મ પણ ભરવામાં આવ્યા હતા. અને અમને થોડી ઘણી સહાય પણ મળી હતી, અને હાલમાં તો સારું છે. અને ત્યારે અમને ખબર પડી કે, પાણી વિનાનું જીવન એ કેમ જ જીવું છે. કારણ કે પહેલા અમને પાણીને શું મજાકમાં લેતા હતા કે, પાણી તો એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી ને એમ તેમ પરંતુ જયારે વરસા વરસાદ ન પડ્યો ત્યારે અમને ખબર પડી કે, પાણી વગરનું જીવન એ ખૂબ જ નહી જીવી શકાય. પાણી એ ખૂબ જ માનવની જરૂરિયાત છે. તો શું તમને કોઈ વાર એવો અનુભવ થયો છે. પાણી વિના?
પાણી વિના નો અનુભવ વાત કરીએ તમે જેમ પેલા એક વરસાદ ને પડો ત્યારે અમારા વિસ્તારમાં પણ વરસાદ નહીં પડ્યો હતો, એટલે અમારા વિસ્તારમાં પણ પાણી ખૂબ જ એવી અછત થઈ ગઈ હતી. અમારે અહં પાણી એમ તો બારે માસ આવે છે એટલે લોકો તેનો ઉપયગ ખાસ એવો વધારે કરે છે. અને પાણીનો વ્યય પણ કોઈ કોઈ લોકો કરે છે. પછી તે સમયે જ પાણીની અછત પડી હતી, એટલે અમારા પર પાક નુકસાન થયું હતૂં અને અમારેને પણ ઘણું બધું નુકસાન ઉઠાવું પડ્યું હતું. જેથી કરીને પછી અમે પાણીની કિંમત શીખા અને ત્યારબાદ સરકાર દ્વારા પણ અમારે ત્યાં અરજી કરીને એક ટાંકી લખાવવામાં આવી છે. ત્યારથી, આ તે ટાંકીમાં પાણી સારું એવું જમા થઈ જાય છે. એટલે કોઈ ઇમરજન્સીમાં પાંચ બે ત્રણ દિવસ સુધી પાણી નહીં આવે તો બી ટાકીનો પાણીનો ઉપયોગ કરીને, અમે ઘર વસવામાં પાણી લઈ શકાય છે. જેથી કરીને આવી કોઈ પરિસ્થિતિ પાછી આવી તો તેમાં તે પાણીનો ઉપયોગ કરી શકાય.
હા તમારી વાત બરોબર છે. અને અમે પણ આમ પાણીનો ઉપાય માટે ઘણો બધો ઉપાય કરીએ છીએ. જેમ કે, અમે તો બોર પણ કરાવએ છીએ જો કે અને પાણી ની કોઈ વાર અછત થવાનું અમને એવું લાગે કે, આ વખતે એટલેમે દર વર્ષે એવું કરીએ જીએ કે અમારી જે ટાકી હોય છે તે પણ ભરી લઈએ છીએ, અને ઘરમાં કોઈ વાસણ હોય તે પાણીથી પીપળા જેમકે એ બધું ભરી લઈએ છીએ. અને જોકે કોઈ જો, કોઈ આવનારી આફટ હોય તો તેનો જેમકે દુષ્કાળ પડે તો, તેનો અમે સામનો કરી શકીએ. અને વનસ્પતિઓ માટે ખુબ જ જરૂરી છે. અમે પણ જે કેરીનો પાક લઈએ છીએ તેમાં અમારે પણ બે એક બે અઠવાડિયાે એટ કે મહિને મહિને કે આખુ અઠવાડિયે થળે પાણી મૂક્યા જ કરવું પડે છે. અને એ રીતે અમે પાણી મૂકીએ પણ છે. અને પૂરતું પાણી મળી પણ રહે છે. અને પાણીનો બીજો પણ ઘણો બધો ઉપયોગ થઈ શકે છે. આપણે પાણીને બરફ બનાવીને ગમે ટાઈમ ઠંડ ઠંડુ ગમે ટાઈમ બરફ એટલે કે આપણે એમ કે બંગોરાને એવું પણ બનાવી શકીએ છીએ. એ ખુબ જ ઉપયોગી છે. અને પાણીનો તો વ્યય તો કરતા નથી. પરંતુ જયારે મોસમનો જયારે ચોમાસા અને ઋતુ નો આવે ત્યારે જે પહેલો વરસાદ પડે ત્યારે, અમે બાળકો સાથે બહાર નહાવા પણ નીકળે છીએ. નહવા માટે શું થાય છે? કે અમારા ગામમાં એવી માન્યતા છે કે જો, આપણે પહેલા વરસાદમાં નાહએ નાએ તો ઘણી બધી બીમારીઓ આપણા સુધી આવી શકતી નથી. અને એમ ઘણા બધા ફાયદાઓ થાય છે. અમે પણ એમ બધુંમાં માનીએ છીએ અમને ગમે છે. નાહવાનું પણ અને અલગ જ મજા આવે છે. અમે જારે નાના હતા ત્યારે, બધા જેટલા વરસાદ આવે તેટલા બધા દિવસે નાહતા હતા. અને બહાર માછલીઓ પકડવા પણ જતા હતા. અને ખુબ જ મજા કરતા હતા. કોઈ વાર પૂર આવે તો પાણી કેવું છે? પૂર કેટલું છે? તે પણ જોવા જતા હતા. શું તમે કોઈ આવી મજા માણી શે કશે?
અમારે અહંયા પણ નિર છે. એટલે અમારે અહંયા પણ નાના હતા ત્યારે, તે નિર્મા નાવા જતા. અને નાનપણ આવવાની ખુબ જ મજા આવતા. પણ મારા માતા પિતા લોકો કહેતા કે આવું નાહવા નહી જવું. કારણ કે, તે ઘણું ડેન્જરિસ છે. એટલે કોઈ વખત જો વધારે પાણી આવી જાય તો આપણે તેમાં પાણીમાં ઘલાઈ પણ જઈ શકીએ છીએ, ને કોઈ અકસ્માત પણ થઈ શકીએ છીએ, એટલે અમે તો ખાસ કરીને વધારે નહી જતા. અને જય્યારે બી જતા ત્યારે ખુબ જ મજા કરતા હતા.
હા! એકદમ સાચી વાત છે. અને પાણી એ માનવની ખુબ જ મૂળભૂત જવારિયાત છે. પાણીનો આપણે વ્યય કરવો ન જોઈએ. અને હવે તો અમે શાળાઓમાં પણ અમે જે શાળાઓમાં જે શાળામાં શિક્ષક છ ત્યાં પણ, અમે બધા બાળકોને સમજાવું છું પાણી ન હતો પાણી ખુબ જ કિંમતીસ્તુ ઓ તો છે. જો પાણી નહી રહેશે તો આપે પૃથ્વીનો નાશ થશે કારણ કે, જે વનસ્પતિઓ હોય છે, પશુ પક્ષીઓ હોય છે, અને એમ બધા જ જીવજંતુ હોય છે. પાણી પર જ નિર્ભર હોય છે અને દુકાળ જયારે પાણીની અછત હોય ત્યારે આપણને ખરેખર ખબર પડે છે કે, પાણીની શું શું જરૂરિયાત છે? અ હમણાં હાલમાં પણ જે દુકાળ પડ્યું હતો તેના પરથી અમને એવું લાગ્યું હતું કે, પાણી ખુબ જ જરૂરી છે. હવે તમે શું કેવો છો? પાણી વિશે બીજું કઈ કેવું છે તમારે?
પાણી વિશે તમે જણાવો કેમ કે સ્કૂલમાં પણ પાણીની ખુબ જ બચત કરવામાં આવતી હતી. એના માટે અમે પણ સરકાર દ્વારા એક કાર્યક્રમની ઉઠવણી કરવા આવી હતી. તેમાં ઘણી બધી શાળાઓમાં જઈને અમે લેક્ચરો આપીને જણાવ્યું હતું કે પાણીની બચત આપણે કરવી જોઈએ. અને પાણીનો જેટલો વ્યય આપણે અટકાવી શકીએ, તેટલો અટકાવવાો જોઈએ, કારણ કે પાણી આપણને જ કામ આવવાનુ છે. અને આગળ જતા જો આપણને પાણી ન મળે તો, આપણું જીવન શક્ય નથી. જેથી કરીને પાણીનો બચાવ ખૂબ જ જરૂરી છે. આના માટે ઘણા બધા કાર્યક્રમો કર્યા, ઘણી બધી એક્ટિવિટી કરાવી, જેથી કરીને બાળકોને સમજ પડે કે, પાણીને બચાવવું ખૂબ જ જરૂરી છે. અને પાણીનો ઉપયોગ પણ ખેડૂતે કરવો કે, જેથી કરીને પાણી ઓછામાં ઓછું બગડે અને પાણીનો રિયુઝ રી કેવી રીતે કરી શકે તે પણ સમજાવવામાં આવ્યું. પછી આગળ જતા તે બાળકો પાણીનો બગાડ ઓછો કરે તેવી અમારી આશા હતી. અને તેના માટે બીજા પણ અમે ગામે ગામે જઈ ને પણ કાર્યક્રમ ગોઠવ્યા હતા. અને આવા સેમિનાર ગોઠવ્યા હતા. જેથી કરીને વૃદ્ધ લોકો પણ, પહેલાના જમાનામાં તો નદીએ જતા અને પાણીના ઉપયોગ કરતા હતા, પણ હવે તો ઘરે ઘરે બધા પાણી મોટર દ્વારા આવી જાય એટલે તેમને પણ ઘરમાં પણ પાણીનો ઉપયોગ કેવી રીતે કરવાનો તે સમજાવ્યું. અને ઘણી બધી માહિતી આપી.
હા! તમારી વાત એકદમ સાચી છે. અને મેં પણ અમે પણ આવું ઘણા બધા કાર્યક્રમોમાં જોડાયા છે. અને જે પણ કાર્યક્રમ થાય છે તેમાં અમને પણ જણાવવામાં આવે છે કે, હંમેશા પાણીની બચત કરતા શીખો અને પાણી વગરનું જીવન આપણે જોઈ ગયા છે. ખુબ જ દર્દનાક હોય છે કે, અને મનુષ્ય જો લાંબુ જીવન જીવું હોય તો, પાણીની બચત કરવી જોઈએ. એ માટે અમે અમે પણ ઘણા બધા કાર્યક્રમો ગોઠવ્યા હતા. અને નદીઓ તાળાવો અને એ બધું ઘણ બધું સાફ પણ કર્યું હતું. અને અમુક વાર સરકાર શ્રીની સહાય લીધી હતી. અને સર સરકારે પણ અને મદદ કરી હતી. અને સરકાર ના અધિકારીઓ એટલે કે માણસો પણ આવ્યા હતા. જે એ અમને સાથ ખુબ જ સાથ સહકાર આપ્યો, અને હાલમાં તો જે નદી કિનારો છે, જે તળાવ છે, તેના જેવા વિસ્તારોમાં છે અમે સુંદર બાગ બગીચા પણ બનાવે છે, એટલે લોકો આવીને બેસે છે. અને એ લોકો કચરો કચરા પેટીમાં જ નાખે એ માટે અમે કચરા પેટીની સુવિધા કરીએ છેીએ, કારણ કે જો કચરો એ લોકો પાણીમાં નાખશે, તો જે પાણીમાં જીવ જંતુ હોય છે. માછલી હોય છે, કાચબા હોય છે, કરચલા હોય છે, એઓનો નાશ પામે છે. એટલે અમે પણ એ બધો કાર્યક્રમ કરીએ છીએ. ચાલો તો મળીએ, તમારી સાથે મને જે વાત કરી ખુબ જ આનંદ થયો છે. આશા રાખું છું કે, તમને પણ ખુશી થઈ હશે.
મને પણ ખુશ થઈ. અને તમારી આ વાત સાંભળીને મને પણ ઘણું બધું જ્ઞાન મળ્યું આચા છે કે, આ વાતનો ઉપયોગ અમે મે મારી જિંદગીમાં ઉતારા અને આનો સારો એવો ઉપયોગ કરા. ચાલો!